કેમ છો બસ મજામાં તમે કેમ છો.
કેમ છો કે એટલે મજામાં શું ચાલે છે શું કરો છો.
બસ જો કાઈ નઈ નાના-નાના પેલા પ્લાન્ટસ લાઇવી ને તો તેને વાવતી તી.
અરે વા. એ તો બહુ સરસ છે જે આજે બેઠા બેઠા જ મારા મગજ મા એનો વિચાર ચાલી રહ્યો હતો. તે વૃક્ષ આપને કેટલા બધા ઉપયોગી થાય છે.
હા. એટલે જ મેં કીધું એટમોસફિયર આટલું સરસ છે ને તો પ્લાન્ટસ ને ગ્રો થવામાં સારું પડે. તો મે કીધું થોડા વાવી દઉં અને મને બહુ ગમે છે પ્લાન્ટસ વાવવા.
સાચે ખરેખર મને પણ બહુ શોખ છે પણ હવે આપડે કે એવી જગ્યાએ રહેતા હોય ત્યાં નાના-નાના છોડ જ આપણે વાવી શકતા હોઈએ. ગામડામાં એવી જગ્યાએ હોય, આપણે મોટા સારા ઝાડ ને એવું બધું વાવી શકીએ ત્યાંજ આપણે શહેરમા ને એમાં કોઈ એવા ફ્લેટમા એવી જગ્યા રેતા હોય તો ત્યાં તો મોટા ઝાડવા હોઈ કોઈ એનો સ્કોપ જ નથી બચતો હોતો.
હા એજ ને.
હમ્મ. ખરેખર વૃક્ષો આપણા માટે આપણા જીવન માટે અને પર્યાવરણ માટે બહુ ફાયદા સારો છે બહુ જ મહત્વના છે.
કેવાય છે ને કે વૃક્ષો પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે.
હા એકદમ સાચું કીધું અને આપડે જીવા માટે હા જીવા માટે આપડે જે મેન જરૂરી છે ઓક્સિજન વાયુ તે હવામાંમાંથી તો મળે છે. આપડું જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપડે છોડીએ, એ બધું એ લઈને આપને ઓક્સિજન વાયુ આપે એટલે જે જીવાનો મેન આધાર છે એ જ આપને વૃક્ષો પાસેથી મળે છે. અને જે ફ્રી માં મળે છે બાકી કે બીજી વસ્તુ માટે આપણે પૈસાઓ ચૂકવવા પડતા હોય છે જ્યારે વૃક્ષ ક્યારે આપણે પાસેથી કોઈ કિંમત નથી વસૂલીયું.
હા એજ ને વૃક્ષોને તો ધરતીના ફેફસા કેહેવામાં આવે.
હા એકદમ સાચું બોલ્યુ તમે અને છતાં પણ ઘણા લોકો સમજતા નથી. મોટી-મોટી બિલ્ડિંગોને એવું બધું બનાવવા માટે છે વૃક્ષોનો આડે આડેધડ નાશ કરે છે. એટલે એના લીધે ઘણા બધા નુકસાન પણ થતા હોય છે અત્યારે વરસાદ ઓછ ઓછો આવ્યુ કે આટલું બધું વાતાવરણમાં ગરમીનું પ્રમાણ હોવું પ્રદુષણ કે બધું વૃક્ષોના લીધે વૃક્ષો કાપી નાખવાના લીધે પણ એ બધું થાય છે.
લોકોને ખબર જ છે કે વૃક્ષો આપણને કેટલી બધી વસ્તુ માટે ઉપયોગી છે કે લાકડું છે, ઔષધિઓ, રબર, કાગળ બંધ અનેક કેટલી વસ્તુ બનાવવામાં આપણને ઉપયોગી છે છતાં પણ લોકો કાપ કાપતા હોય છે.
સાચી વાત છે એકદમ સાચું કીધું અને વરસાદ લાવવા માટે તો વૃક્ષ એ ખૂબ જ જરૂરી છે અત્યારે બધા ઘણા ઘણા મોટા મેટ્રો સિટી હોય એમાં એમ કહે છે કે ગામડામાં કેટલો સરસ વરસાદ પડે છે અમારે ત્યાં વરસાદ નથી. પણ તમારે ત્યાં વરસાદ ક્યાં થી હોય વરસાદ લાવવા માટે જે જરૂરી છે, વૃક્ષો એને જ તમે કા કાપી નાખો છો બઉ માડી ઇમારતો ને ઓફિસો અને પ્લાન્ટસ ને કારખાના ને બધું બનાવવા માટે. તો પછી વરસાદ આવવાનો છે ક્યાંથી?
સાચી વાત છે તમારી, આજકાલ જોવો ને કે આ બધે એટલો વરસાદ હોતો જ નથી. એ બધા ઋક્ષ ના લીધે જ કે ઋક્ષો હોય તો વરસાદ આવે અને બધા વાવવાની બદલે કાપવાનુ કરે છે વધારે.
હા, એકદમ સાચું કીધું તમે. અ પૃથ્વીનું તાપમાન એકદમ વ્યવસ્થિત નિયંત્રણમાં રાખવા માટે વુક્ષ ખૂબ જરૂરી છે. અને વૃક્ષો ના લીધે જ લોમી પોતની જે અસર હોય છે. એ બઉ ઓછી થઈ જાય છે. ગ્લોમિંગ વોર્મિંગની અસર ને એ ઘટાડો કરે છે.
આ...
અને ઋક્ષો નઈ હોય તો જમીનનું ધોવાણ ઋક્ષો હસે, તો જમીનનું ધોવાણ પણ અટકાવે છે ને
સાચી વાત છે. હુ વૃક્ષો ના જે મૂળ હોય એ જમન ને સારી રીતે મજબૂત રીતે પકડી રાખે. તો એના લીધે જમીલું તોવાણ પણ ઘણું અટકી જાય છે.
હા, સાચી વાત છે. કે આ તાપમાન ની સામે લડવા માટે જેમ તમે કીધુ તું એ વૃક્ષો જ આપણને સૌથી અસરકારક આપડે કુદરતી ઉપાય છે.
એકદમ સાચી વાત છે. જ્યારે જેમ આપડે જોઈએ છે કે વૃક્ષો હોય તો ક્યારેક પૂર આવે કે વાવાઝોડું આવે તો એ વખતે વૃક્ષો હોય તો એ જમીનને એકદમ પકડી રાખે, જ્યાંથી ફળદ્રુપ જમીન કે જ્યાં વૃક્ષ તોઓ કે કોઈ ખાવા પીવાનું એવ બધું મૂકી સકતું હોય એ જમીનનું ધોવાણ નથી થઈ જતું એના લીધે આપડણે એની અંદર ખેતી-ખેડાડ ને બધું કામ કરી શકીએ છીએ. અને આપણને બધું મળે જ સકે છે.
હમ, બરાબર છે. ઋક્ષો હવાને પણ સુદ્ધ કરે છે અને ધૂળ અને ઝેરી વાયુઓ પણ ઘટાડે છે. તો એના માટે પણ વૃક્ષો બઉ જ જરૂરી છે.
અને જેમ આપડે રેવા માટે ઘરની જરૂર છે, એમ વૃક્ષો તો પસુ-પક્ષીઓનો સહારો છે. પક્ષીઓ તો ખાસ કરીને વૃક્ષ પર જ રેતા હોય છે. વૃક્ષ કાપી નાખસુ તો, એ પોતાનો માયો ક્યાં બનાવસે? એ રેસે ક્યા?
સાચી વાત છે.
આપણે કુદરત નું કે પશુ-પક્ષી વિશે કે વિચાર જ નથી કરતા. આપડે બઉ તડકો લાગે કે એવું લાગે તો, આપડણેે ઘરમાં એસી ચાલુ કરીને બેસી જતા હોઈએ છીએ. પણ જે રક્સ્તા ઉપર જે પ્રાણીઓ રહેેતા હોય એને તો ખાલી એક માત્ર આધાર વૃક્ષો નો જ હોય છે વૃક્ષ વૃક્ષ નુ છાયું હોય તો એ વૃક્ષ નીચે આરામથી બેસી શકે. અને એ પોતાનો ખોરાક આરોગી સકે. જો આપડે વૃક્સોસ જ નઈ દેવા દઈએ તો પ્રાણીઓ બિચાડા ક્યાં જશે.
સાચી વાત છે તમારી તમને એવું નથી લાગતું કે દરેક નાગરિકે એક એક વૃક્ષ તો વર્ષે એક એક વાર ઓછામાં ઓછું એક તો વાવવું જ જોઈએ.
વાવો જોઈએ સાચી વાત છે. અને રાજસ્થાનમાં એક ગામ છે હજી મેં હમણાં જ ક્યાંક વાંચેલું, કે રાજસ્થાનની અંદર ર એક એવું ગામ છે, હું એ ગામ નામ તો અત્યારે ભૂલી ગયેલી છું. કે ત્યાં કોઈ પણ બાળક ન જયારે જન્મ થાય છે ને તો એ ઘરના કુટુંબના બધા લોકો એક એક વૃક્ષ વાવે છે. કે જેમ બાળક મોટું થતું જાય એને વૃક્ષ પણ મોટું થાય. અને એને એક કુદરતી બક્ષીસ મળી રહે છે બાળકને અને બાળક જ્યાં સાવ નાનું હોય ત્યાં જે જોતું હોય તો એનામાં પણ એ વૃક્ષ વા વાની ને બધી પેલેથી જ ટેવ આદત પડે છે.
આ તો બઉ સારી વાત કેવાય, આવું તો ખરેખર બધા એ સમજીને કરવું જોઈએ.
હા ચ બધા ફેમિલી વાળા આ વસ્તુ સમજી જાય બધાના ઘરમાં આ વસ્તુ થાય તો ઘણા બધા વૃક્ષો થઈ જાય આપડે ત્યાં અને એકદમ હરિયાળી છવાઈ જતી હોય છે.
સાચી વાત છે. ગામડામાં તો કેવું છે કે હજુ પણ બળતણ તરીકે એક લાકડાનો ઉપયોગ
હા લાકડાનો ઉપયોગ થાય છે એટલે મોટા ભાગનું લાકડું તો એ રીતે જ પૂરું થઈ જતું હોય છે અને એટ લાકડું સળગાવે તો એના લીધે ધુમાડો પણ થતો હોય છે. એટલે એક તો રોગશોક આપે ને પાછો ધુમાડો બર એટલે ડબલ રીતે પર્યાવરણ ને નુકસાન થાય. અને આમ જોઈએ તો વૃક્ષ હમ વૃક્ષ પાસેથી આપણે કેટલા બધા ફળ ને શાકભાજી મસાલા ને એવું બધું અનાજ ને બધું મળે છે. એ પછી નાના છોડ ના સ્વરૂપે હોય વેલા ના સ્વરૂપે હોય કે મોટા વૃક્ષ રીતે હોય. પણ એ બધા જે વૃક્ષો એ જ આપણને બધું આપે છે એનાથી જ આપણને બધું મળતું હોય છે.
સાચી વાત છે. આ બધા ફર્નિચર અત્યારે બધી જગ્યાએ બનતા હોય છે. તો એ કૃષિ સાધનો બનાવવામાં, ફર્નિચર, ઘર બધું બનાવવામાં આપણને લાકડા નો જ ઉપયોગ ઉપયોગ થવાનો છે. તો વૃક્ષ જ નહી હોય તો લાકડું ક્યાંથી હા એજ ને
અને ઘણા બધા વૃક્ષો તો એવા છે, કે જેમાં ઔષધિઓ ગુણો છે જેમ કે લીમડો લઈ લયો તુલસી છે, આમળા છે, અરડુસી છે. આમ તો જોઈએ તો મોટા ભાગની જે વનસ્પતિ છે એ બધામાં ઔષધ્ય ગુણો હોય જ છે. એ આપણને મદદરૂપ થાય જ છે, જે આયુર્વેદિક દવા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને આપણને બધાને ખબર જ છે કે આપણે એલોપેથિક દવા જે લેતા હોઈએ છેીએ. એનું તરત બધે આપને ફાયદો થઈ જાય. પણ એના બગાડે આપને નુકસાન કરતું હોય. જયારે આ વૃક્ષો માંથી બંને ઔષધય જે દવા હોય એ આપણને ક્યારેય નુકસાન નથી કરતી હોતી.
સાચી વાત છે. હા તો બહુ જ સાચી વાત તમે કીધી.
એટલે ખરેખર વૃક્ષો તો બહુ જરૂરી છે.
જો સમયસર આપડે વૃક્ષો ન સંરક્ષણ નહી કરીએ ને તો ભવિષ્યમાં તો અ માનવ જીવનમાં તો બહુ ગંભીર મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. શું કેવું તમારું?
એકદમ સાચી વાત છે તમારી. અને આપણે નોર્મલ પણ જોઈતા હોય કે જ્યાં આપડણે ક્યાંક બાર ફરવા ગયા હોય તો આપડે એવું કેતા હોય ત્યાં તો કેવું સરસ લીલુંછમ વાતાવરણ છે. ત્યાં તો કેટલા બધા ઝાડ છે પણ એ ઝાડ આપે બીજે જઈને એના વખાણ કરીને બદલે આપ આપણે જ્યાં રહેતા હોય એની બાજુ આજુબાજુ આપણે પણ ઝાડ કે ફૂલ છોડ કે બધું વાવી શકતા હોઈએ છીએ. અને જે આપણને આનંદ મળતો હોય આપણે લઈ સકતા હોય.
હા સાચી વાત છે. વૃક્ષો તો આમ જોઈએ તો આપડા સાચા મિત્રો છે, એ આપણને સ્વાર્થ વગર બધું આપ માણસ હજી સ્વાર્થી બની જશે, પણ વૃક્ષ સ્વાર્થ વગર આપ આપને જીવન માટે કેટલી જરૂરી વસ્તુઓ આપે છે.
હા એકદમ સાચું બોલીયા એતો તમે. અને આપડે નજર ની સામે જોઈએ તો પણ ઘણા વિસ્તાર એવા હોય છે હું અત્યારે જ્યાં રોક છું એમાંર આખું ગાર્ડન સિટી તરીકે જે ઉપયોગ થાય છે એનું નામ જેવું તો ત્યાં વધારે પડતા અમારી આજુબાજુ નોકરા વૃક્ષો જ છે અમારી સોસાયટીમાં પણ તમે જોવો તો દર બ્લોક પાસે મોટા મોટા છ થી આઠ વૃક્ષ હોય નાના નાના છોડ બધી જ જાતના ફ-ફળના ઝડવા છે. મતલબ નકરા ફ વૃક્ષો છે વધારે પડતા આજુબાજુનો જે સોસાયટી ને બધું લઈએના પ્રમાણમાં તો અમે લોકો અને બીજા લોકો પણ એ ખાસ અનુભવ કરી શકતા હોય કે જયારે બહુ ગરમી હોય ત્યારે અમારા એનું ટેમ્પરેચર બીજા બધા કરતા બે ત્રણ સેલ્સિયન્સ ઓછું હોય છે મતલબ અમારે ત્યાં ગરમી ઓછી હોય. વરસાદ પણ બીજે પડે એના કરતા અમારા વાતા વિસ્તારમાં વરસાદ પણ વધારે પડતો હોય છે.
હા, સાચી વાત છે.
એ વસ્તુ તો અમે નજર સામે પણ પેલો કરીએ છીએ.
અને આવનારી પેઢી માટે પણ આ વૃક્ષ નહી હોય તો સ્વચ્છ હવા પૂરતું પાણી બધી વસ્તુ માં તકલીફ પડવાની છે.
હા, એકદમ સાચું બોલીયા તમે. વૃક્ષ તો તો ખાસ જરૂરી છે આપડા માટે. ખરેખર બધાએ વૃક્ષો તો વાવા જ જોઈએ વૃક્ષો વા અને પાછું એ પણ ખરું છે કે વૃક્ષ વાવી દેવાથી એનું કામ નથી થતું એનું આપડે સારી રીતે જતન પણ કરવું પડે એક જેમ નાના બાળકની સંભાળ લેતા હોય એ રીતે આપડે એક વૃક્ષની સંભાળ લઈ એ થોડુંક ગ્રો ન થાય થોડુંક મોટું ન થાય ત્યાં સુધી એની નાના બાળકને જેમ એનો ઉછેર કરવો પડતો હોય છે. સમયે સમયે એને ખાણ આપવાનું એને પાણી આપવાનું. એનું ધ્યાન રાખવાનું, એમાં બહુ ખરાબ કોઈ જીવજંતુ કે એવું થયું હોય તો એ કઈ રીતે દૂર થાય એ બધું જાણવાનું એ બધું ખુબ જરૂરી છે. ખાલી વૃક્ષ વાવી દેવાથી પણ એ પતું નથી હોતું.
બરાબર છે તો આજથી જ આપડે બંને જ એક નિર્ણય લઈએ કે આજે આપડા થી જ એક શરૂઆત કરીએ અને આગળ લોકોને પ્રેરણા આપીએ. શું કેવું તમારું આ બાબતે?
સાચી વાત છે હું તો વિચારું છું કે આ મારા જન્મદિવસ ઉપર હું જેટલા લોકો મને મળવા આવે બધાને હું એક છોડ આપું અને બધાને પ્રેરણા આપું કે તમે પણ આવું કરો તમારા બર્ડે ઉપર તમે આવી રીતના બીજાને આપો અને એને કયો કે ઝાડનું એ જતન કરે ને મોટું કરે. તો આપડુ પર્યાવરણ બહુ સારી રીતે બચી રહેશે.
બરાબર છે. તો આજથી આપડે બે એક આ વસ્તુને નિર્ણય લઈ અને આગળ પ્રેરણા આપીશું બીજાને અને આ એક સારો ટોપિક છે આના વિશે આપડે ચર્ચા કરીને બહુ સારી મજા આયવી ને બહુ સારી વાત કરી એના માટે થેન્ક યુ સો મચ.
ઓકે ચલો થેન્ક યુ ફરી મડીએ
ઓકે.